હલો
હલો
હા મારો અવાજ આવી રહ્યો છે તમને
આવી રહ્યો છે ધીમો
હા નમસ્કાર
નમસ્કાર
હા કેમ છો તમે મજામાંને
મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું તો આજે આપણે આરોગ્ય વિશે જ વાત કરી લઈએ
સારો વિષય છે.
અને આરોગ્ય જીવન માટે ખુબ જ જરૂરી પણ છે બરાબર ને
બરાબર છે આપડે રોજિંદા ગમે તે કામ કરીએ ઈ સરળતા થી જો આપડે કરવું જ હોય તો આપ આરોગ્ય શરીર સારું હોય તો જ આપણે કરી શકીએ.
હા ને મન પણ પ્રસન્ન રહે. જો આપણું આરોગ્ય સારું હોય તો મન પ્રફુલ્લિત રહે છે બરાબર ને
આપડી સ્વાસ્થ્ય એક સાચી સંપત્તિ છે. જો આપણી પાછે રૂપિયા ન હોય તો ચાલે. ધન ન હોય તો ચાલે.
સંપત્તિ ન હોય તો પણ ચાલે. આરોગ્ય તો સારું રહેવું જ જોઈએ બરાબર ને.
એમાં આપણો આહાર જ મોટું મોટું પરિબળ છે.
કારણ કે પૈસા હોવા છતાં જો આરોગ્ય સારું ન હોય તો આનંદ ઓછો રહે છે. જો આપડી એ પૈસા ઘણા બધા હોય હોય બંગલા હોય પણ જો આરોગ્ય જ સારું ના હોય તો એ ગાડી ને બંગલા શું કામના બરાબરને.
બરાબર છે ખરું કહ્યું તમે જો આપડા શાકભાજી છે ફળો છે એમાંથી જ આપણને પૌષ્ટિક વસ્તુઓ મળે છે પોષણ મળે છે. જો ઈ જ બરાબર સારા ના હોય તો આપણા શરીર માટે બધું જ જોખમ છે.
હ અને પાણી પણ છે ને પૂરતું પીતું રહેવું જોઈએ અને એમાં પણ જયારે ઉનાળો હોય છે. કયા તો દિવસના લગભગ સાતથી આઠ લીટર જેટલું પાણી પીવું જ જોઈએ. બાકી જે ઉનાળો હોય છે ત્યારે શું હોય કે આપણને ગરમી વધારે થાતી હોય તો પરસેવો પણ વધારે હોય છે. તે પરસેવા સ્વરૂપે છે ને પાણી બધું સાથે નીકળી જાતું હોય છે તો પછી કે આપણને બીપી લો થઈ ગયા હોય પછી તો ચક્કર આવવા એવી બીમારી થાય વધવાનું વધે જેના કારણે શું થાય કે પાણી આપડે છે ને વધારે પીતું રહેવું જોઈએ તો આપ ડુ સ્વાથ્ય જે છે આરોગ્ય એ સારું રહે બરાબર ને
બરાબર છે પાણી આપણા શરીરમાં ખૂબ જ હોવું જરૂરી છે જો આપણને પાણી ઘટવા મંડે ત્યાંરે આપને એટક જેવી અસર થાય ચક્કર આવવા ઘણી વસ્તુઓ આપણ ને ઘણા પ્રોબ્લેમો થાય બીપી લો થવી. એવા શરીરને લગતા ઘણા સ્વાસ્થ્ય ને લગતા ઘણી સમસ્યાઓ એમાંથી ઊભી થાય.
અને એમાં પણ શું કે આજકાલ લોકોને ફાસ્ટ ફૂડ વધારે ખાય છે. તો એમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ છે એ ખૂબ વધારે હોય છે. ફાસ્ટ ફૂડ નું કેવું હોય કે બધા લોકો જે એમાં શુ હોય કે ઘણા લાડી વાળા જે છેને ભઈ રાખતા હોયને ઘણાય દેખાય ન રાખતાં હોય અને ઘણા લારીવાળા શું કરતા હોય. તે વધેલું જે શાકભાજી છે, બટેટા છે આ તે એવું બધું જે ખરીદી કરી જ ને પછી એમાંથી બનાવીને ખવડાવતા હોય તો ને આપણા શરીર માટે તો ખૂબ જ અસરકારક છે ખૂબ જ આપણું આરોગ્ય છે એ બગડી શકે છે એના કા
એમાં એવું છે કે જો પાણીપુરીવાળા ભૈયા જે હોય છે એ ઈ લોકો કોઈ તલને હિસાબે બટાકાને એવું નથી લેતાં ડુંગળી કે એ લોકો આખે આખો કટો જ લે છે તો એમાં ઘણી વસ્તુ બગડેલી નીકળે છે. ઈ લોકો કાઢતાં પણ નથી. એટલે બધું સમૂહમાં જ ઈ લોકો બધું વાપરી નાખે છે.
હા એજને એટલે એ આપણને આપણા શરીરને આપણા આરોગ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. અને નિયમિત રીતે પછી આપણે જે છે વ્યાયામ એટલે કે યોગ કરીએ તો આપણું આરોગ્ય છે ખૂબ જ સારું જળવાઈ રહે છે તો તમે યોગ વિશે શું કેશો?
હ એમાં તો યોગનું પરિબળ ખૂબ જ સારો ભાગ ભજવે છે કારણ કે જો આપડી બધી નસું છે એ બધી જકડાઈ ગઈ હોય છે. કારણ કે જો ચિકનગુનિયા જેવા છે અને કેવા તાવ આવે છે એમાંથી ખૂબ જ જ કરન થાય છે.
હા, તમારી વાત પણ સાચી છે. તો આપણે શું કરવું જોઈએ કે આવાં બધાં રોગોથી બચવા માટે આપ પડે રોજે યોગ કરવો જોઈએ.
યોગ તો ઉત્તમમાં ઉત્તમ પરિબળ છે કારણ કે યોગ આપડે શરીર મા તે ખૂબ જ જરૂરી છે જેમ કે પેલાં આપણે વ્યાયામ કરતાં. પણ એનાથી પણ ઉત્તમ છે સૂર્ય નમસ્કાર છે યોગમાં તે તો બધાં જ આસન એટલા સરસ આવે છે. કે આપડુ બધી જ નસો બિલકુલ ખુલી જાય છે.
એવું છે કે એમાં જો આપણે ચાલતા હોઈએ આપણે ચાલવાની કસરત કરતાં હોય તો એ પણ એ ખૂબ જ સરળ અને સ્યારો વ્યાયામ કહેવામાં આવે છે. અને તેના માટે કોઈ ખાસ એવી સાધનની જરૂર નથી પડતી એટલે આપડે જો ઘણાં એવું ઘણાં લો કો હોય છે જે સવારમાં વેલા ઉઠી અને પાંચ, સાત કિલોમીટર ચાલતાં હોય છે તેમાં સારી ઊંઘ પણ આવી જાતી હોય છે અને આરોગ્ય માટે પણ ખૂબ જ સારું હોય છે.
આરોગ્ય માટે ચાલવું તો ખૂબ જ સરસ છે. પણ એમ કે આપણે ચાલી ચાલીને બે ત્રણ કિલોમીટર ચાલીએ. વધારે ચાલીએ તો વધારે સારું. જો આપણે એમાં આળસ એક ઉત્તમ પરિબળ છે.
હા એ વાત પણ છે. જો આળસ કરતા રહેશું તો તો પછી આપણા આરોગ્ય જે છે એ નબળું પડતું જશે. એટલે મનને શાંત રાખવા માટે આપડે શું શું કરી શકાય? તો કે જો મનને શાંત રાખવું હોય તો આપણે થોડીકવાર વાંચન કરવું જોઈએ. સંગીત સાંભળવું જોઈએ, યોગ જેવી પ્રવૃત્તિઓ મદદરૂપ થઈ શકે છે આપણને. અને યોગ જે છે એની લોકપ્રિયતા દિવસેને દિવસે અત્યારે વધ તી જાય છે બધાં લોકો જે છે ઈ યોગ તરફ જ દોરાય છે અત્યારે.
યોગમાં તો એવું છે કે આપણે બરાબરની ઊંઘ પણ આપણે જે દસ કલાકની કે બાર કલાકની ઊંઘ હોય એ આપણેે લેવી જરૂરી છે.
હા અને નિરમિત આરોગ્યનું જે છે આપણે ખાસ કરીને છે તપાસ કરાવતું રહેવું જોઈએ જો આપણે આરોગ્ય તપાસ કરાવીશું. ક્યાંય પણ આપણને રોગ હોય કે પછી કંઈ પણ આપણા શરીરમાં પ્રોબ્લેમ હોય તો આપણને ખબ ખબર પડે, એટલે આપણે આરોગ્ય તપાસ તો નિયમિત રીતે કરાવતી રહેવી જોઈએ, જેનાથી આપણને સમસ્યાઓ સમસ્યાઓ ઝીપટાઈ પણ હોય, અને ઈ જાણ થઈ તો આપણે એનો યોગ્ય ઉકેલ લાવી શકીએ. એટલા માટે આપણે આરોગ્યની તપાસ તો કરતી રહેવી જોઈએ.
એ તમે સાચું કીધું, કારણ કે જો આપડે સામાન્ય કામ કરતા હોઈએ અને પાણી ઘટવાથી છે કે ગમે તે વાતાવરણ પ્રોબ્લેમથી તો જો આપણને લો બીપી થઈ ગયું કે ડાયાબિટીસ એકદમ વધી ગયું, જો આપણને ખ્યાલ જ ન હોય, આપડે કોઈ દિવસ આમ આપણે આરોગ્યમાં ગયા જ ન હોય અને તપાસ પણ ન કરી હોય તો આ બરાબર નું કામ કરે છે કે જો આપણે ઈ જગ્યાએ તરત આપણે પડી જઈએ છીએ એકદમ ડાયાબિટીસ વધી ગઈ હોય, કે બી પી વધી ગઈ હોય, કે લો થઈ ગયું હોય તો.
હા તમારી વાત પણ સાચી છે. તો શાળાઓ અને સમાજમાં પણ આ વિષય ઉપર ઘણી ચર્ચા થવી જોઈએ. શું કેવું તમારું? કે આપણા આરોગ્ય બાળકોને શીખવાડવું જોઈએ કે તમે તમારું આરોગ્ય જે છે તે કેવી રીતે સાચવી શકો છો, કેવી રીતે સાચવવું જોઈએ, જમ હંમેશા જમતી વખતે જે છે એ હાથ હાથ, ને પગને પહેલાં ધોવું જોઈએ, બાદ રમીને આવીને પણ આપણે હાથ મોઢું ધોવું જોઈએ. તો આ બધા કરવા જ જોઈએ. તો આરોગ્ય જે છે એ ખૂબ સારી રીતે જળવાય રહે.
અત્યારે તો ગવર્મેન્ટ વાળાવે એ લોકો એ પણ આરોગ્ય માટે એવી સ્કીમો ખોલે છે કે જે હોસ્પિટલ નથી જઈ શકતા ઈ લોકો ઘરે આવી ને સરસ નાની ગાડી માં એ લોકો નો દવાખા ખાનું ગોઠવેલું હોય છે, અને બધા રિપોર્ટ અહીયાં ઘરે જ ઈ લોકો કરી આપે છે. એટલે આરોગ્ય વિભાગ વાળા એ પણ આપણને ખુબ જ સેવા આપી છે.
હા. એમાંય આજકલ લોકો જે હોય એ સ્ક્રીન સામે ઘણો સમય પસાર કરે છે. તેના કારણે શું થાય કે આંખો અને શરીર ઉપર અસર થાય છે. અને વચ્ચે-વચ્ચે આરામ લેવો પણ જરૂરી હોય છે, તો એમાં શું કે લોકો અત્યારે ટેકનોલોજીનો યુઝ કરી અને સોશિયલ મીડિયાઓ ઉપર નકરી ફોન સામે જો બેઠા રહીને સ્ક્રોલ કરતા રહી છે, તો એ આપણી આંખો ઓને ખૂબ જ નુકસાન કરે છે. તો આપણે ફોનનો, ને લેપટોપનો, કમ્પ્યુટરનો આ બધાનો બને ત્યાં સુધી યુઝ છે છે એને ટાળવો જોઈએ, બિનજરૂરી યુઝ ના કરવો જોઈએ એમ.
હા. આપડે અત્યારે જોકે એની જરૂર હોય તો-તો આપણે આપણેે એને જરૂર કરવી જ પડે, કારણ કે આપણે નોકરી કરતા હોય તો કોમ્પ્યુટર ચલાવવું જ પડે. મોબાઈલ પણ યુજ કરવો જ પડે, પરંતુ બિનજરૂરી આપણે જે વસ્તુ જોઈએ છે, એ બરાબર નથી.
હા, એ વાત પણ સાચી છે. એટલે આરોગ્ય માટે ઘણી બધી એવી નિયમતતા જે છે એનું પાલન કરવું જોઈએ, અને સારી આદતો જે છે એ લાંબા ગાળે જે આપણને ફાયદો આપે છે. આરોગ્ય અને ખુશી વચ્ચે શું સંબંધ હોય છે? તે બેઈને એકબીજાને અસર કરે છે, અને સારું આરોગ્ય જે છે ઈ ખુશીને વધારે છે. અને જો ખુશમન હશે આપણું તો આરોગ્ય માટે પણ એ ખૂબ જ ખૂબ જ સારું હોય છે. તો આજે આપણે ઘણી બધી આરોગ્ય માટે જે છે એ વાત કરી તી તો એમાં મને પણ શીખવા મળ્યું, અને તમને પણ ઘણું શીખવા મળ્યું હશે. તો આપણું મન આ તમારું આરોગ્ય પણ સારું રહે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને આજ હું આપણે ટોપિક જે છે એ પૂરો કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર.
તમે આરોગ્ય વિશે ઘણું બધું અમને સમજાવ્યું. એ બદલ પણ હું ખુબ ખુબ આભાર માનું છું. બીજા ટોપિક ઉપર ફરી મળીશું.
હમ